હેલો.
હા, કેમ છો મજામાં?
હા, બસ હું એકદમ મજામાં છું. હું છે ને તમારી સાથે આજે એક વાત શેર કરવા માંગુ છું. કે જે છે હે ને ધીરજ બાબત મારે તમારી સાથે આજે ચર્ચા કરવી છે, કેમ કે ધીરેજ નું મહત્વ છે ને એ રોજિંદા જીવન માં આપણને બઉ કામ લાગી શકે છે. ને આપડી ઘણી બધી તેવું છે ને એ સુધરી શકે છે. તો હું તમારી સાથે છે ને વિસ્તૃતમાં વાત કરું. કેમ કે એ ધીરજ છે ને એ માનવીના જીવનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અ ગુણ છે. ધીરજ નો અર્થ એ છે કે કોઈ પણ મુશ્કેલ અથવા નિષ્ફળતા ના સમયે શાંતિ રાખવી અને સમજદારી પૂર્વક જ છે ને આપણું અને ધીરજ ધરાવનાર પણ હિંમત ના ગુમાવી જોઈએ. ધીરજ ના ઘણા બધા ફાયદા છે. જેમ કે મુશ્કેલ સમયમાં સહારો પણ આપે છે. જીવનમાં આવતી સમસ્યાઓ અને શાંતિ થીન સામનો કરવો અને ધીરજ મદ પણ કરે છે. સફળતા માટે પણ ધીરજ બહ જરૂરી છે. જેમ કે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા સમય, મહેનત અને સતત પ્રયત્ન ની જરૂર પડે. હોય છે પરંતુ ધીરજ છે ને એ વ્ય પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે. અને ગુસ્સા પણ નિયંત્ર પણ રાખે છે, ધીરજથી હેને વ્યક્તિ વાતાવરણમાં પ્રતિક્રિયા આપવાના બદલે છે ને વિચારીને નિર્ણય લે છે અને સંબંધોમાં હેન મથુરતા લાવે છે. ધીરજ થી ને આપણે બીજાની વાત સાંભળી શકીએ છીએ અને સંબંધોને વધુ મજબૂત બનાવી શક એ છે. એટલે છે ને મનને શાંતિ પણ આપે છે ધીરજ રાખવાથી ચિંતા, તણાવ ઓછો થાય છે અને મન પણ સ્થિર રહે છે અને આપણો આત્મવિશ્વાસ છે ને એ પણ વધે છે, કેમ કે મુશ્કેલીનો અ સમય પસાર થવાની ક્ષમતા વધે છે અને પોતાના ઉપર છેને વિશ્વાસ મજબૂત બને છે. ધીરજ અ આ આપણે એને આપણા રોજિંદા જીવનમાં કેમ વિકસવો જોઈએ કેમ કે ઉતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ, શ સકારાત્મ વિચાર રાખવો જોઈએ. અને મુશ્કેલીમાં શીખવાની તક પણ હોવી જોઈએ. એટલે નાના લક્ષણો હેને નક્કી કરીને જેમે હ ને આપડે આગળ વધવું જોઈ. તો તમે પણ મને હે ને થોડું ઘણો ધીરજ વિશે જણાવી શકો છો
હા ધીરજ નું છે ને એક મહત્વ છે જે આપડા જીવનમાં છે ને સફળતા અને શાંતિની એક ચાવી છે અ કહેવાય છે કે જો ઉતાવળે આંબા ન પાકે જો માનવ જીવનમાં ધીરજ એ માત્ર એક ગુણ નથી પરંતુ એક ખૂબ જ મોટી શક્તિ છે જો ધિઅ ધીરજ એક માત્ર સમય પસાર થવાની રાહ જોવી એમ નહીં પરંતુ રાહ જો જોતી વખતે પોતાની માનસિક સ્થિરતા અને સકારાત્મક વલણ જાળવી રાખવું જોઈએ જો જીવનમાં ધીરજના મહત્વને આપડે જો એવું જો શ્રેષ્ઠ નિર્ણયો લેવાની ક્ષમતા હોવી જોઈએ આપડા માં અ જેમ કે આપડે ક્યારેક એવું થતું હોઈએ કે ઉતાવળ આપડે કોઈ પણ નિર્ણય લેવામાં છે ને આપડે ઉતાવળ કરતા હોઈએ તો જો નિર્ણય લેવો હોય યુવતા વથી ના લેવો જોઈએ ક્યારે આ પડે ઉતાવળ ઉતાવળમાં કે આપડે ગુસ્સામાં જો કોઈ નિર્ણય લઈએ તો ત્યારે છે ને મોટા ભાગનો તે હંમેશા માટે છે ને ખોટો જ સાબિત થાય એટલે ધીરજ આપણને છે ને પરિસ્થિતિ નું યોગ્ય વિશ્લેષણ કરવાનો અને શાંત મગજે વિચાર કરવાનો સમય આપે છે. જેનાથી, ભવિષ્યમાં પ્રસ્તાવો પડતો નથી અને, એ જ રીતે આપડે જોઈએ તો કે લાંબા ગાળાની જો સફળતા જોઈએ તો સતત આપડે પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે કોઈ પણ મોટી સફળતા જો આપણને રાતોરાત મળતી નથી. અ આપડે કોઈ આપડા ઘણા બધા ઘણા ટાઈમ આપડે એવું કેવું સપનું હોય કે હું આમાં એક રીતે સફળ થઈશ. પણ જોઈ તો ઘણા ટાઈમ નીકળી જાય પણ આપડે સફળ થતા નથી પણ એક ધીરજ જ એવું છે કે જો આપડે ધીરજ રાખીએ ભલે એ ટાઈમ વયો ગયો. પછી એક ટાઈમ તો એવું આવ શે ને કે આપણને સફળતા મળશે એટલે એજ માટે છે ને આપડે ધીરજ બહુ જ જરૂરી છે. અને એકબીજાને આપડે વૃક્ષ બનાવવામાં અને ફળ આપવામાં, અ સમય લાગે છે ને જો એજ રીતે વ્યક્તિમાં ધીરજ હોય છે. તો તે નિષ્ફળતા મળતા છતાં પ્રયત્નો આપડે નથી. તો તે માટે છે ને પોતાનું લક્ષ્ય સુધી હંમેશા માટે આપડે પોહોંચી જ રહીએ છે અને એજ રીતે જો જોઈએ ને તો આપડે સંબંધોમાં છે ને, મધુરતા અને સમજણ હોવી જોઈએ જેમ કે આપડે સહનશીલતા હોય. પારરિવક કે સામાજિક સંબંધોમાં દરેક વ્યક્તિ નો છે ને સ્વભાવ અલગ અલગ હોય છે. કે આપડે ઘરમાં જ રેહતા હોય એટલે આપણને તો એટલી ખબર જ હશે. જોઈ લેજે તું જરાક જો મમ્મી પપ્પા છે, ભાઈ બેહેન છે, ભાભી છે. છે અ કોઈ પણ હોય એનો સ્વભાવ છે ને દરેક નુ એક સરખું નો હોય બધા નુ હાવ અલગ અલગ જ હોય, તો ક્યારેક આપડે એમાં છે ને એજ બાબતમાં આપડે મતભેદ ઉભા થાતા હોય તો ત્યારે છે ને આપડે ધીરજ રાખીને સામે વાળી વ્યક તીની વાત સાંભળવા સાંભળવાથી મોટા ઝઘડાઓ છે ને આપડે ટાળી શકાય છે. તો ઈજ રીતે આપડે છે ને એકબીજાની પેલા તો વાત સાંભળવી જોઈએ એમ નામ ગુસ્ સો ન કરવો જોઈએ. આવી તકેદારી આપડે રાખવી જોઈએ એટલે આપણે છે ને સંબંધોમાં જો તિરાડ, હોય ને તો એ પણ સાંધવાનું કામ કરે છે, આજ રીતે ધીરજ રાખવી જોઈએ.
હા એ સાથે જ છે ને હું તમને વાત કરું ને તો, ધીરજ એ માનવ જીવન નું એક અમૂલ્ય ગુણ છે. ધીરજ નો અર્થ એ છે કે કોઈ પણ મુશ્કેલ, રાહ અથવા ખરાબ પરિસ્થિતિ માં શાંતિ અને સમજદારી ને કામ લેવું જોઈ. જે છે ને વ્યક્તિમાં ધીરજ હોય છે ને તે જીવનના પટકાર ન હિંમત, પુણ સામનો કર સકે છે. જીવનમાં છે ને દરેક વ્યક્તિને ક્યારેક મુશ્કેલીઓ, નિષ્ફળતા, નિરાશા, નો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિમાં છે ને ધીરજ રાખવી, એ વ્યક્તિને ગભરાવાથી નહી પરંતુ યોગ્ય નિર્ણય લઈ શકે કે છે. ઉતાવળ માં લીધેલા નિર્ણયો ઘણીક વાર છે ને, નુકસાનકારક બની જાય છે જયારે ધીરજથીન વિચારી ન, કરીને લીધેલા નિર્ણયો વધુ સારા પરિણામ આપે છે. ધીરજ સફળતા મેળવવા માટે ખુબ જ જરૂરી છે કોઈ પણ મો મોટું લક્ષણ એજ દિવસમાં પ્રાપ્ત થતું નથી સતત પ્રયત્ન મહેનત ધીરજ દ્વારા સફળતા મેળવી શકાય છે ધીરજ વ્યક્તિ ને મુ શકિલ સમયમાં પણ પ્રયત્નો કરતા રહેવાની પ્રેરણા આપે છે. અને ધીરજ સંબંધને પણ મજબૂત બનાવે છે ધીરજ ધરાવનાર વ્યક્તિ તે બીજાની વાતને ધ્યાનથીન સાંભળે છે સમજદારી થીન વર્તે છે. અને ગુસ્સા પર નિયંત્ર પણ રાખી શકે છે તેથી પરિવારમાં અને સમાજમાં. સારા સંબંધો જળવાઈ રહે છે આ. આજના ઝડપી જીવનમાં ધીરજનું મહત્વ પણ વધી ગયું છે. નાની નાની બાબતોમાં ગુસ્સો કે ઉતાવળ તો કરવો આના બદલે શાંતી અને ધીરજ રાખ. ખ્વી પણ જરૂરી છે. સકારાત્મક વિચારો અને આ આત્મવિશ્વાસ દ્વારા ધીરજ ગુણ વિકસાવી શકાય છે. અંતમાં કહી શકાય ને કે ધીરજ એ જીવનની મોટી શક્ તી છે ધીરજ રાખનાર વ્યક્તિ મુશ્કેલી સામે હાર માનતી નથી અ પરંતુ હે, ને. હિંમત સાથે આગળ વધે છે તેથી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં. ધીરજનો ગુણ વિકસાવો જોઈએ. તમે પણ મને થોડીક આગળ માહિતી આપો ને.
હા જો એમાં તો છે ને આપણેે ધીરજમાં છે ને વૈજ્ઞાનિક. અને માનસિક ફાયદાઓ પણ એના છે. જે ઈમોશનલ ને ઇન્ટેલિજન્સ હોય જેમાં વધારો કરે. ધીરજ ના વ્યક્તિ પોતાની લાગણીઓ પર બેહેતર નિયંત્રણ રાખી શકે છે. અને ગુસ્સો કે ભયના પ્રભાવ હેઠળ આવીને ખોટા નિર્ણયો તે લેતા. નથી. અને તેજ રીતે આપણે જોઈએ તો એક દીર્ધકાલીન આપણી એક શક્તિ હોય. જે ધીરજ છે ને આપણને તાત્કાલિક મળતા નાના સુખો. નો મોહ છોડીને ભવિષ્યના મોટા અને કાયમી ફાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે. તે મદદ કરે અને જે જેમ કે આપણે. સર્જનાત્મકતા હોય ને એમાં આપડો વધારો કેવી રીતે કરવો ને એ હું તને. જણાવું જો અશાંત મગજ ક્યારેય ન નવા વિચારો ઉત્પન્ન કરી શકતા નથી એટલે હંમેશા માટે આપણે જોઈએ ને તો વધારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે શાંત ત જ રહેવું જોઈએ એમ મગજ હંમેશા શાંત રાખવું જોઈએ. જ્યારે મનમાં ધીરજ હોય જ. છે ને ત્યારે જ અ મગજને શાંતિથી વિચારવાની અને સમસ્યાઓનો નવા ઉકેલો શોધવાની સ્પેસ મળે છે. જો આપણા જીવનમાં રોજબરીજની ધીરજ વિશે આપણે વાત કરવી જોઈએ કરું તો હું તને કઉ કે ધીરજ એ જન્મજાત છે ને ગુણ નથી પણ તે છે ને સ્નાયુઓની જેમ જ અ પ્રેક્ટિસ દ્વારા તેને મજબૂત કરીશ. શકાય છે એમ. એમાં જોઈએ તો કે ટિંગર્સ ને આપ આપણે ઓળખવા જોઈએ જેમકે સૌથી પહેલાં એ નોંધો કે કોઈ પરિસ સ્થિતિ હોય ને કે ક્યા લોકો અને તમને સૌથી વધુ અધીરા બનાવે છે. જેમ કે ટ્રાફિક પછી કોઈની વ્યક્તિની ધીમી કારીગીરી કેઅ વગેરે આ કારણોની જાણ થવાથી તમે છે ને અગાઉથી જ માનસિક રીતે તૈયાર રહી શકો છો. અને રિફ્લે રિફ્લેમિંગની કળા હોય જેમ કે જયારે કોઈ અ કામમાં વિલંબ થાય ને ત્યારે તેને હેરાનગતિ તિ માનવવા ના બદલે છે ને વિરામ રાખો એને ઉદાહરણ તરીકે જો તમે ક્યાંક લાઈનમાં ઉભા છો. તો તે સમયનો ઉપયોગ શાંતિથી શ્વાસ લેવા માટે કે કોઈના સારા વિચારો માટ ટે આપણેે કરવું જોઈએ અને આ મોટા લક્ષ ક્ષણોનો નાના ભાગમાં વહેચો જેમ કે જયારે લક્ષ્ય ખુબ જ મોટું હોય છે ને ત્યારે અધીરા આવવાથી સ્વાભાવિક છે કે મોટા ધ્યેય ના નાના ધ્યેયની દૈનિક કે સાપ્તાહિક કાર્યમાં વહેચી દો અને દરેક નાની સફળતા મારો અને આજ રીતે જો આપણે જોઈ ને તો ધીરજ એક રાહ જોવાની ક્ષમતા નથી પરં રાહ જોતી વખતે સારો સ્વભાવ અને સકારાત્મક વલળ જાળવી રાખવાની ક્ષમતા છે. આપડે છે ને હવે વિસ્તૃત પૂર્વક છે ને પછી આપણેે નિરાતે વાત કરીશું બીજા ટોપિક વિશે. અત્યારે છે ને હું મૂકું છું કોલ.
હા ઠીક છે ઓકે બાય.
બાય.